હા, રોજ આવી ગ તમને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
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે બોલો શું કેવું છો. તમે
તો હું આજે તમને જે અત્યારે ગુજરાત ના ફરવા લાયક સ્થળો છે. તેના વિશે આજે વાત કરવા માંગુ છુ. તો હું આજે તમને જણાવવા માંગુ છુ. કે અત્યારે તમે જોવા જાવ તો ગુજરાત ઘણા એવા ફરવાલાયક સ્થળો છે અત્યારે મોન્સૂનમાં આપણે જોઈએ તો વિલ્સન હિલ ખુબ જ પ્રખ્યાત ગુજરાત નું ફરવા લાગશે સ્થળ છે અને બલસન હિલ કરતા પણ વધુ પેલુ ફેમસ સ્થળ છે આપણે જોવા જઈએ તો સાપુતારા સાપુતારા એ ખુબ જ ફેમસ સ્થળ છે. જે આપણે જોવા જઈએ તો ખુબ જ સારું સ્થળ છે ફરવાલાાયક
ના જાસ્ત દે કરવા
તો આપણે જઈને ત્યાં મેગી તો ખાવી જ જોઈએ અને ત્યાંની ઘણી બધી એવી વસ્તુઓ ફેમસ છે. જેમ કે તમે જોવા જાવ તો રસ્તામાં આહવા ડાંગ આવે છે જેમાં ઘણી બધી જોવન એવું બધું ફેમસ છે. અને આવા ડંગરની જંગલોની જે આપણે મોજ માણતા જઈએ અને તે આખો લીલો હોય છે. તે જોવાની મને ખુબ જ મજા આવે છે. અને તમે ત્યાં ગયા હો અને તમે જો ગિરાધો જોવા વગર આવો તો તે પણ અધૂરું કહેવાય છે. તો તમે એવા કોઈ સ્થળના પર્યટન પર ગયા છો જ્યાં તમને ખુબ મજા આવી હોય ગુજરાતમા
હા અમે પણ ગયા છે. જેમ કે વિ લ છે પછી એવી બધી ઘણી બધી જગ્યા છે. ગરડ ગુફા છે પછી સાપ પુતારા છે. એ બધી જગ્યાએ હમણાં ગુજરાતમાં ઘણા બધા ટુરિસ્ટો ફરવા માટે આવી રહ્યા કારણ કે હમણાં વરસાદ પડ્યો હશે જે થી કરીને ત્યાંને એટલા બધા ઝરણાઓ ડાંગમાં તમે જોયું હશે તે
બ
વધ રણાઓ એક્ટિવ થઈ ગયા છે. જેના કારણે હમણા ટુરિસ્ટોની સંખ્યા ડાંગમાં ખૂબ વધી જાય છે વરસાદમાં તો તમે જોયું હશે તે પ્રમાણે ડાગમાંય એટલી બધી, સંખ્યાઓ સંખ્યાઓ વધી જાય છે જેથી કરીને આગમાં જે ફરવા લાયક સ્થળો છે. ત્યાં તો એટલા બધા લોકોનો વસવાટ વધી જાય છે કારણ કે ત્યાં જોવાની જગ્યા એટલી બધી છે જે ડાંગમાં તમે જોયું હશે તે પણ એક વરસાદમાં મોસમ એટલું સારું થઈ જાય છે અને એટલું બધું લીલું છમ બધું વસ્તું થઇ જાય છે જેથી કરી ને બધા લોકો ફક્ત વરસાદની રાહ જોવે છે કે અમે ડાંગ ક્યારે જોશું ફરવા માટે તે માટે ડાંગમાં બધા લોકો ફરવા માટે એટલી દૂર દૂરોથી આવે છે જેથી કરીને ડાંગ હમણાં એટલી બધી સારી વસ્તુઓ ચાલી રહી છે. અને એટલા બધા ઝરણાઓ એક્ટિવ થઈ ગયા છે જેથી કરીને ત્યાં ધોધ પણ પરવા લાગી ગયા છે. એમ જોવાની મજા આવે છે તમે શું કેવું છો?
તમે જેમ કીધું એમ ઘણા બધા લોકો જે ડાન્ મ અને મોજ માણવા જાય છે. અને આપડે જોવા જઈએ તો ડાંગ સિવાય પણ ઘણા બધા એવા ગુજરાતમાં પર્યટન સ્થળો છે જે આપણને જોવાની મજા આવે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા ધર્મ સ્થળો છે ગુજરાતમાં જે જોવાની આપણને ખુબ મજા આવે અત્યારે તમે જોવા જાવ તો જે બરોડાનું પાવાગઢ છે અને ત પાવાગઢ જઈએ અને આપણે જો ડાકોર ન જઈએ તો આપણી ટ્રીપ અધુરી કહેવાય તો આપડણે પાવાગઢથી ડાકોર થોડું જ નજીક તો આપણે ઘણા બધા એવા ધાર્મિક લોકો છે જે પાવાગઢ અને પાવાગઢ પાવાગઢ અને ડાકોર જાય છે અને તેઓને ખુબ મજા આવે છે અને તેઓ ભગવાન ના દર્શન કરીને ઘણા બધા આનંદ પામે છે તો આપણે જોવા જઈએ તો ઘણી બધી એવી સ્થળો છે, આપણે અહિયા તો તે બધા આપણે ફરવા જોઈએ અને ગુજરાતમાં તો આપણે જોવા જઈએ. તો ઘણા એવા બધા સ્થળો છે જે ફરવાલાાયક છે આપણે જોવા જઈએ તો આપણે આ વલસા થાળમાં જે વેકરિયા હનુમાનજી નું મંદિર છે અને સુરત માં પણ ઘણા બધા એવા મંદિરો છે. તો તે બધા મંદિરો આપણે જવું જોઈએ કારણ કે આપણે હિન્દુ છીએ તો મારું શું માનવું છે આ બાબતે
હમ તમારી વાત એકદમ બરાબર છે કે આપણે એ બધી જગ્યાએ જવું છે અને તમે જોયું હશે તે પ્રમાણે ધરમપુરમાં બી એટલી બધી જોવાલાયક સ્થળો આવેલી છે અને જેમ કે વિન્સન હેલ થઈ ગયું છે. પછી સપ્તસંગી થઈ ગયું સાપુતારા થઈ ગયું એવી બધી ઘણી બધી ધર્મોને આંકડો વધી શક જગ્યાઓ આવેલી છે જેથી કરીને ત્યાં આપણે ફરવા જવું જોઈએ એમમાં તો વરસાદ પડ્યો છે જેથી કરીને ત્યાંનું દ્રશ્ય એકદમ રોમાંચક અને સુંદર થઈ ગયું છે અને એકદમ લીલુંછમ થઇ ગયું છે. જેથી કરીને આપણે ત્યાં ફરવા જવાની ઘણી બધી એટલી મજા આવી શકે છે. એટલે આપણે આપણા મિત્રો સાથે અને આપણા પરિવાર સાથે સગા સંબંધીઓ સાથે આપણે ત્યાં ફરવા જવું જોઈએ જેથી કરીને આપણને ત્યાંની મજાઓ માણી શકે અને ત્યાં જઈને આપણે મેગી બનાવી જોઈએ અને મેગી ખાવી જોઈએ જેથી કરીને આપણે ત્યાં ગયેલા એનું આપને બહુ સારું સમજદાર મળી શકે અને ત્યાં ફોટા પાડવાની તો ઘણી બધી મજ મજા આવે છે એટલી બધી લોકેશનો ત્યાં સારી છે. પિન્શન હિલ પર અને કરોડ ગુફાઓ છે અને સપ્તસંગી છે સાપુતારા છે એવી બધી જગ્યાએ એટલા સારા ફોટા પણ પડે છે જેથી કરીને બધા ફોટા પાડો પણ એટલા બધા જાય છે ત્યાં તમે શું કેવો છો એના વિશે
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ અત્યારે પર્વતીય વિસ્તાર ની વાત કરી રહ્યા છો તો હું આજે તમને ધરમપુર નું જ એક પર્વતીય છે જે મૂર્તિ કરલ તેના વિશે વાત કરવા માંગુ છું તમે જેમ કહ્યું વિરસની સાપુતારા તો મજા આવે જ છે. બ ત્યાં ક્રાઉડ ખુબ ઘણી માત્રામાં હોય છે જયારે આપણે જે મોટી કુરવલ છે ત્યાં એટલી બધી લોકેશન ફેમસ નથી અને ત્યાં પણ એકદમ સરસ વ્યૂ આવે છે અને ત્યાં જઈને આપણે કેમ્પિંગ કરીએ અથવા આપણે ત્યાં જઈને કશું જમવાનું બનાવ્યું હોય તો ત્યાં આપણે શાંતિથી બનાવી શકીએ છીએ. ને મોજ માણી શક્યો છે અત્યારની જ વાત કર તો હુ, અને મારા મિત્રો બધા ફરવા ગયા હતા અને ત્યાં અમે ઉપર જઈને ખીચડી બનાવી હતી અને અમે સૌંદર્ય નજારા અને માણતા માણતા તે ખીચડીનો આનંદ લીધો હતો તો તે જોવાની અમને ખૂબ જ મજા આવી હતી અને અમે ગયા હતા ત્યારે એકદમ ઓછું પબ્લિક હતું જેથી કારણે અમને ઘોંઘાટ પણ ઓછો લાગ્યો અને ડિસ્ટર્બન્સ પણ ઓછું લાગ્યું જે મને માટે ખુબ જ સારું છે. તો તમારો એવો કોઈ અનુભવ છે જે તમે જઈને ત્યાં બનાવ્યું હોય અને તમને ખુબ શાંતિ નો અનુભવ થયો હોય.
હા એ બધી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં ખુબ જ શાંતિ હોય છે. તમે કીધું એ પ્રમાણે હમણાં જોવાની તમે ધરમપુરમાં જે શંકર ધોધ આવેલો છે. તે એક જ વરસાદમાં એક્ટિવ થઈ ગયો છે, અને ત્યાં ઘણું બધું પાણીઓ પણ આવી ગયું છે. જેથી કરીને આપડણે હમણાં હાલમાં શંકર ધૂધ પર જઈ શકીએ કારણ કે હમણાં ત્યાંનું ટુરિઝમ એકદમ ઓછું, હશે અને જેથી કરીને આપણે એકદમ આરામથી અને શાંતિ થી ત્યાંની મજા માણી શકીશું પરંતુ વછલા વરસાદ આપણે જઈએ તો ત્યાં એટલી બધી જગ્યાએ એટલા બધા ટુરિસ્ટો થઈ જશે જેથી કરીને હમણાં શંકર ધૂધ પર વરસાદ આવ્યો છે, જેથી કરીે ને ત્યાં કેટલા ઝરણાઓ એક્ટિવ થઈ ગયા છે અને ઉપરથી પાણી પડવાનું પણ ચાલુ થઈ ગયું છે. તે આવતે પહેલી વાર થયું છે કે એટલી જલ્દી શંકર ધધ પર પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે, કારણ કે વરસાદે એટલો બધા આવ્યો હતા એથી કરીને આપણે હમણાં, જઈએ તો આપણા માટે ઘણું સારું કહેવાય કારણ કે કે એટલા બધા ટુરિસ્ટ એટલા બધું પબ્લિક ન હોય જેથી કરીને આપણને આગળ જોવાની અને ફોટાઓ પાડવાની અને ઘણી બધી મજાઓ આવી શકે જેથી કરીને આપણે જેટલી જલ્દી જોઈ શકી એટલી જલ્દી આપણ જે બધી ફરવાલાાયક સ્થળો છે એમાં આપણે જવું જોઈએ કારણ કે પાછળ બધાને રજાઓ આવે છે, જેથી કરીને ત્યાં એટલું બધું ટુરિઝમ જાય છે અને જોવા લયક સ્થળોમાં જોવા એટલું મજા આવતી નથી તમે શું કેવું છ.
તમારી વાત એકદમ સાચી છે તમે કહ્યું તેમ આપણે ઘણા બધા પર્યટન સ્થળોએ જવું જોઈએ હુ તો એવું માનું છુ. કે આપણે દર વર્ષે એક વાત તો એવા પર્યટન સ્થળે જવું જોયએ જ્યાં જઈને આપણને શાંતિ મળે અને આપણને શાંતિ નો અનુભવ થાય આપણું મગજ શાંત રહેશે અને આપને બોડીને જો કામનેસ રહેશે તો આપણે શાંતિથી ફરી શકીશું અને આપણે મોજ માણી શકીશું પરંતુ આપણે જયારે પણ ફરવા જઈએે ત્યારે આપણે તે બધું વસ તો ભૂલી જવું જોઈએ કે આપણે આ કામ છે. કે તે કામ છે આપણે બધું કામ ભૂલીને શાંતિ થી ફરવા જશું તો તે આપણા માટે ખૂબ સારું રહેશે પરંતુ આપણે જો ત્યાં પણ કામનું ટેન્શન લઈને જશું તો આપણે શાંતિથી હરીફરી ના શકીશુ અને ગુજરાત ના પર્યટન સ્થળની ગુજરાતી પર્યટન સ્થળની વાત કરીએ તો બીજા બધા પણ ઘણા બધા એવા સ્થળો છે. અત્યારે તમે જોવા જાવ તો અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમા આપણે જે જોવા જઈએ તો કાંકરિયા તળાવ છે અને ત્યાં એક નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે ખૂબ જ સુંદર અને આકર્ષક છે અને ત્યાં જઈને ઘણા લોકો ફોટો પડાવે છે. અને તેઓની મેમરીઝ ક્રિએટ કરે છે. એ ખુબ જ સારું છે અને અત્યારે તમે જોવા જાવ તો ગિરનાર ની વાત કરીએ તો ગિરનાર આપડણે પગથિયા ચડીને ઉપર દત્તાત્રેય ના દર્શન કરી શકીએ છીએ અને ઘણા બધા એવા નજારાઓ જોઈ શકીએ છીએ જે આપણે જોયા જ ના હોય. અને ત્યાં દામોકુંડ છે, અને બીજી ઘણી બધી ફરવા લક જગ્યાઓ છે. તો હું તો એવું માનું છુ, કે આપણે દર પાંચ વર્ષે એક વાર તો જુનાગઢ જવું જ જોઈએ અને ત્યાં વિઝિટ લેવી જ જોઈએ જેથી કરીને આપણને બધું જોવા મળે આ વિશે તમારું શું માનવું છે.
હ તમે કીધું તે એ પ્રમાણે આપણે ત્યાં બધું ફરવા લાયક ઘણા બધા સ્થળો છેને ત્યાં આપણે જવું પડ જોઈએ તમે કીધુ તે અમદાવાદમાં કાકરિયા તળાવમાં બધા લોકો ફરવા માટે આવે છે પછી લવ ગાર્ડન છે ત્યાં પણ એટલા બધા ટુરિસ્ટ આવે છે અને ત્યાંની મજા માણવા માટે એટલું બધું પબ્લિક અને ઘણું બધી જગ્યાએ પબ્લિક થઈ જાય છે જેથી કરીને આપણે ત્યાં જવું જોઈએ અને મજાઓ માણવી જેથી કરીને આપણને ઘણીધી મજા અને આપણા જે ફેમિલી મેમ્બર્સો છે પછી ફ્રેન્ડો છે પછી સગા સંબંધીઓ છે એ લોકો માટે આપણે ફરવા જવું જોઈએ જેથી કરીને આપણને એટલી મજા આવે તમે કીધું તે પ્રમાણે આપણે ફરવા જઈએ ત્યારે એટલું બધું ટેન્શન ન લેવું જોઈએને કમ ધંધા એ સ વિચારું આપણે ફરવા ગયા ત્યાં આપણે ફક્ત ફરવા વિશે વિચારવું જોએ આપણે કઈ સ્થળે વધારે ફરી શકીએ ક સ્થળે પાછી જું જોઈએ અને કઈ રીતે આપણે વધારે પૂતરું ફરી શકીએ અને નવી નવી સ્થળો વિશે જાણી શકીએ અને આપડે ઘણી બધી જગ્યા વિશે જું જોઈએ અને જોવું જોઈએ કે ત્યાં શું નવું આવેલું છે અને શું થયું છે તેથી કરીને આપણને ફરવાની પણ મજા આવે અને આપણે જો મિત્રો સાથે કઈએ તો આપણને હછુ મજા આવી શકે છે જેથી કરીને આપણે મિત્રો સાથે તો વધુ પૂતું જવું જોઈએ એમ અને આ વરસાદના મોસમમાં ફરવાની ઘણી બધી મજાઓ આવે છે જેથી કરીને આપણે મિત્રો સાથે જઈએ તો આપણા માટે ઘણું સારું કેહેવાય અને આપણે એવી એક ટ્રીપ તો વરસાદના મોસમમાં કરવી જોઈએ જેથી કરીને આપણે પિત્રો સાથે જઈ શકીએ તમે શું કેવો છો
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ આપણે અલગ અલગ જગ્યાએ જઈને તેની વિઝિટ લેવું જોઈએ અને તેના વિશે જાણવું જોઈએ અને ત્યાંને આપણે જાણીએ તો બધી જગ્યાનો કોઈ ને કોઈ ઇતિહાસ હોય છે તો આપણે તે ઇતિહાસ વિશે પણ જાણ રાખી શખીશું તો ખુબ સારું રહેશે અત્યારે તમે જોવા જાવ તો જે તારક મહેતાના એપિસોડમાં બધું બતાવે છે કે તેઓ ફરવા જાય છે તો ભીડ તેમને ગાઈડ કરે છે કે અહીં આ હતું અને તે હતું તો આપણે પણ બાળકો જોડે જઈએ તો બાળકોને આપણે જો ટ્રેન કરીશું ત્યાં જઈને તેમને આ નહી ઇતિહાસ વિશે જણાવશું તો તેઓને ખબર પડશે કે અહિયાંનો ઇતિહાસ શું છે અને કેવી રીતે શું થાય છે તો તે બાબતે લોકો એ જાણ રાખવી જોઈએ કે અહીંનો ઇતિહાસ આ છે જેથી કરીને જે આપણે આવનારી પેઢી છે અને જે પેઢી અત્યારે છે તેમને પણ ખબર પડે કે અહીંનો ઇતિહાસ આ છે અત્યારે આપણે જોવા જઈએ તો આપણે માંગી તુંગી તો એક વાર ફરવા જવું જ જોઈએ છે ડાંગનુંું ઘણું ઊંચું એવું હિલ સ્ટેશન માનવામાં આવે છે અને લોકો ત્યાંની મોજ પણ માણે છે તો હું એમ માનું છું કે ત્યાં જઈને આપણે મોજ માણીએ અને શાંતિ થી ફરીએ તો તે ખુબ સારું રહેશે તો આપડણે એક વાર તો ફરવા જવું જ જોઈએ શું માનવું છે આ બાબતે
હા તમારું કહેવાનું એકદમ બરાબર છે કે આપડે ત્યાં એક વાર તો ફરવા જવું જ છે કારણ કે માંગી ટુંગી પર એટલી બધી સેડીીઓ ચઢવાની હોય છે અને જેથી કરીને આપણે ત્યાં જઈએ તો મને ઘણું બધું મજા આવી શકે છે હમણાં ઘણા બધા લોકો ત્યાં જવા જવા માટે એ ઘણા બધા ઉતાવળ પણ કરે છે જેથી કરીને વરસાદના મોસમે એટલું જવાનું સારું પણ કારણ કે આપણે એટલી બધી સીડીઓ ચડવાની હોય છે પછી એવી જગ્યા છે હરિહર ફોર્ટ તેમાં પણ ઘણી બધી એવી સીડીઓ જળવાની છે એકદમ એસી ડિગ્રી ઉપ આપડણે જોોડવાનું હોય છે જો આપણે એક કદમ પણ ચૂક્યા તો આપણે ત્યાંથી પડી જઈ શકીએીએ જેથી કરીને ત્યાં વરસાદના મોસમમાં એટલું બધો રી્સ વધી જાય છે અને એટલી બધી જ કે ઘણી બધી સીડીઓ હોય છે તેથી કરીને આપણને રી્સ વધવાની સંભાવના ખુબ જ વધી છે પરંતુ એવા ઘણા લોકો છે ફરવા માટે જાય છે તે ઘણું બધું સારું માંગ તુંીર એટલા બધા જવાની જરૂરત પણ પડતી નથી અને આપણે આગળ પાર્કિંગ કર તો આપણને એટલું બધું ચાલવું પણ પડ નથી આપણે ફક્ત સીડીઓ ચડીને ઉપર જવું હોય છે જેથી કરીને ત્યાંથી આપણે એટલા બધા સુંદર મંદિરો અને ત્યાંના દર્શન કરી શકીએ અને આપણે ત્યાંથી ફોટા પણ સારા આવી શકીએ છ. જેથી કરીને આપણે ગી તું એક વાટો જવ જ જોઈએ પછી હર હર ફોટ પર એટલી જ બધી સીડીઓ આપણે ઉપર એસી ડિગ્રી સીધું હોય છે. આપ ચડવાનું હોય છે પરંતુ વરસાદના મોસમમાં ઘણું બધું ફિસલે થઈ જાય છે અને આપણે જો કાળજીપૂર્વક ઉપર ન ચડએ તો આપણે ત્યાંથી પડી પણ શકીએ છીએ આપણે એક કદમ ચૂક્યા તો આપણે સીધા નીચે પડી શકીએ છીએ જેથી કરીને આપણને હાનિ પણ થઈ શકે જેથી કરીને આપણને ચોમાસામાં ન જ એટલું જ સારું કેવું તમે શું કહો
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ છો. તેમ આપણા ગુજરાતમાં પણ ઘણા બધા ટ્રેકો એવા છે. જે ટ્રેકરોએ તેની મોજ માણવી જોઈએ પરંતુ તેઓ મહારાષ્ટ્ર એકદમ જાન લેવા ટ્રેકો કહેવાય છે ત્યાં તેઓ જાય છે. અત્યારે તમે જેમ હરહર પોર્ટ ની વાત કરી એમ ત્યાં એકદમ સીધું ચડવાનું હોય છે જેના કારણે જો એક જણનો જો પગ લપસશે તો તેની પાછળ જેટલા લોકો ચડે છે. તેને તે લઈને જ પડશે જેથી કરીને જે લોકો બીજા ચડે છે. તેની પાછળ તેઓને ઘણું એવું નુકસાન થશે તો જેથી કરીને આપણે જો સાવચેતીથી ન ચડીએ તો તેની પાછળ જે લોકો છે. તેઓને પણ જીવ ગુમાવવાની શક્યતા વધી જાય છે અત્યારે તમે જોવા જાવ તો જે ચોમાસામા